હોવ બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં છે. શું કરતા તા તમે?
હલો
હા આવે છે અવાજ?
હા અવાજ આવે છે બોલો ને.
કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં છીએ. જોઓ જમીને બેઠ ઠા કસરત કરતી તી જમીને
ઓહો! શું વાત છે. તો ખુબ જ સુંદર કેવાય તમારું તો. બોલો તારે શું કરતા તા તમે?
અ કેવું કેવું કસરત કરીએ ને તો એનાથી આપડે કેટલું બધું આમ તંદુરસ્ત રહે હું તો કેવું કે જમીન છે ને. દરરોજ કસરત કરવાનું મને છે જ કે એનાથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે ખબર?
હા એજ ને. કેટલુંક બધા ફાયદા થાય છે ને તેમાં પણ અલગ અલગ વાતોનું કઈક અલગ જ હોય છે તમને ખબર?
હો આજકાલ તો ઘણા લોકો આમ કામમાં એટલા વ્યસ્ત રહે છે એટલે આમ કસરત માટે સમય કાઢવો મુશ્કેલ લાગે છે. પણ આમ થોડો સમય પણ આમ શરીર માટે ઘણો લાભદાયક બની શકે છે શું કેવું?
બિલકુલ આમ દિવસભર આમ થોડોક સવારથી આપણે ઉઠી અને યોગા બોગા કરી અને કસરત કરીએ તો તેના હારો જાય છે તો
હા એજ. આપણે તો આમ કહેવાય ને કે કસરત કરવું જ જોઈએ. આપણા જીવનનું એક મહત્વ પૂર્ણ ભાગ છે. શું માનવું તમારું?
બિલકુલ બિલકુલ. બિલકુલ સાચી વાત છે કે કસરત તો આપણા જીવનમાં છે ને અમુક મુખ્ય ઉદાહરણ અને ઉપવેશ બની ગયો છે તમને ખબર?
હહ અને કેવું કે આપડે છે ને રોજ કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે. અને શરીરમાં જે ચપડતા હોય એ આવે છે અને આખો દિવસ આમ કામ કરવામાં થાક ઓછો લાગે ખબર હે?
બિલકુલ સાચું કીધું. આમ કેવાય ને કે આમ ઘણા લોકા તો કહે છે કે તેમાં પણ આમ પાસે સમય નથી. પણ પરંતુ આમ કેવાય ને કે કસરત તો છે ને વીસ ત્રીસ મિનિટ તો આપવી જ જોઈએ પોતા માટે. જેથી તેમનું આમ શરીર છે ને એકદમ મસ્ત ને આમ.
હ એકદમ સા એકદમ સાચું જ આમ કીધું. શરૂઆત ધીમે ધીમે કરવી જોઈએ એક જ દિવસમાં કઈ એવું નહી કે આમ બધું બધી જ કસરત કરી લઈએ. કારણ કે એવું કરવાથી શરીર ને તકલીફ થઈ શકે એટલે આમ નિયમિતતાથી વધ તું આમ કરવું જોઈએ બધું.
ત બિલકુલ તમે સાચુ કીધું હા કેમ કસરત તો છે ને એ સૌને કરવી જ જોઈએ શું તમે તમારા કઈક જીવ કે કંઈક યોગા બોગા તમે કરો છો.
એટલે હું વચ્ચે કરતી હતી પણ મારે કેવું કે કોલેજને એવું ચાલુ થઈ ગયું ને. તો મરે પછી અત્યારે અટકી ગયું છે એટલે કેવું કે હું જમીને થોડું બહુ મતલબ આમ કરું એવું.
શું વાત છે મારે તો જોવા જાયે ને. મારે તો જોવા જઈએ ને તો મે તો મસ્ત આમ જીમ જોઈન કર્યું છે તેમાં હું રોજ કોલેજ થી છૂટું ને પછી હું થોડુંક ઘરે થી આમ ભોજન કરુંમ પ્રોટીન બોટીન લઈને પછી હું જીમમાં જઉ. અને જીમમાં જઈને થોડીક કસરત કરું. આમ પછી પેલા તો કસરત તો થાય ની પેલા તો આપડે રનિંગ કરવી પડે એટલે થોડુંક કોમ જોગિંગ રનિંગ કરું. પછી બધું સ્કોટ અને એ બધું મારું અને પછી લાસ્ટમાં ડમ્લ્સ પછી ટ્રાયસેપ બાયસેપ બધું એ બધું કરું અને તેમાં જ આખું મારું થકાણ બધું ત્યાં જ લાગી જાય છે અને પછી હું થાકીને ઘરે આઈ જઉ
ઓહો હો હા તમે જીન્સ કર્યું ખરા ફાઈનલી નહી તમ તો પડે ક્યાં ને આપડે તમે કહેતા હતા કે જીમ જવું છે. થીમ જોવું છે પણ તમે ગયા બી હાલ સારું કેહેવાય કે ચલો તમે એટલીસ્ટ કર્યું તો ખરું સપના જોયા કરતા કર્યું એ સારું કેવાય.
એજ ને જ્યારે ખિસ્સા માં પૈસા હોય તો ત્યારે જીમ થાય કારણ કે જીમનું ભાડું એટલું બધું હોય છે ને આજકાલ તો આ
આમ જીમનું ભાડું તમને ખબર કેટલું હોય છે આમ સાડા છ હજાર થી લઈને સાત ત હજાર હોય છે આમ થોડુંક કમાઈએ તો થોડુંક આપડે પોતા પાછળ ભી વપરાય છે એટલે મેં કીધું થોડુંક કમાય છે તો જીમ પણ જતાય એટલે બીજું કઈ ની કમાવ ને તો તમે પણ તમારા પૈસા છે ને આમ જીમની પાછળ વાપરો ને તો તમારું શરીર એકદમ તંદુરસ્ત રહે તમને ખબર
હ એ તો છે તમારી એકદમ સાચી અચ્છા અને આપડે એમ દરરોજ થોડી થોડી બધું એવું જીમ છે છે પહી યોગા એ બધું કરવું જોઈએ અને આ એક દિવસ પછી એવું ની કે બહુ બધું કરીને પછી દિવસ આરામ કરવું જોઈએ આમ અને બધા તો ખબર તમને કે વધારે કસરત કરવાનું પસંદ કરે છે
હા એ વાત તો સાચી કે એનાથી જે ને તે ફીટ બી ર છે અને તેમનું આમ શરીર એકદમ આમ કવાય ને કે એનર્જેટિક રે છે તેમ જોઈને જ એવું લાગે કે આ તો જીમ બોય કે જીમ ગલ જ છે આમ એવું થાય ને આજકાલના યુવા પેઢીને છે ને જીમનો બહુ જ ક્રેઝ થઈ ગયો છે અને કેવાય ને કે જે ઉમર વાળા હોય તે બધા યોગા કરતા હોય છે આ એટલું સરસ થઈ ગયું છે ને કે તેની વાત જ કઈક અલગ હોય છે નિરાલી હોય છે
એ તમારી સાચી વાત પણ મેં તો છે ને ઘણા લોકો જોયા છે કે છે ને જીમ ના બેગ લઇ લઈને છે ને અમારે અહીંયા એક મોમોઝ ની ફેમસ લહરી છે તહી આવે હવે તમે કસરત કરો છો તો ભય કે બેન તમે કસરત માં ધ્યાન આ લોને તમે પછી કે આવું અનહેેલ્ધી ખાવું છો કેમ ખાલી ખાલી પૈસા જ બગાડવાના ને
હા એ વાત તો બહુ જ ખોટી છે કારણ કે જીમ કરતા હોયને તો તમારે છે ને પ્રોટીનનું ખાવું પડે એમ જેમાં સૂપ લઈ લઈએ પછી તેમાં પનીર લઈ લઈએ તમારે દિવસ નો સેવન્ટી થી એટી ગ્રામ્સ પ્રોટીન ઇન્ટેક તો તમારે શરીરનું પૂરું કરવું છે અને તેમાં પણ મહત્વપૂર્ણ કેવું છે ખબર છે આમ દિવસનું આમ પાંચ છ લીટર તો પાણી તમારે અવશ્ય પીવું જ જોઈએ. તો તમારું શરીર એકદમ કહેવાય ને કે તંદુરસ્ત અને એકદમ હેલ્ધી દેખાય તમારું શરીર રી આ જમાનામ તો નહીતર પછી આવનાર જો જમવાનું હશે
અને આવનારી જે પીઢી હશે તેમાં બહ જ તમે ઘયડા એ બધું લાગો એના કરતા તમે અત્યારથી તમારા શરીરને જાળવો અને યોગા કરો તો અત્યારથી તમારું આમ શરીર એકદમ તંદુરસ્ત રહે અને યાર જોવા જઈ ને તો તેમાં પણ આજકાલ લોકો આમ પેલા નહી કેહેતા સેલબ્રિટી એ કેમને આટલા તંદુરસ્ત રહે છે એ કછી સર્જરી નહી કરાવતા પણ તે યોગા કરે છે ને તેના કારણ આ બધું થાય છે ખબર પડી હવે તમને
હમ્મ હમ્મ ઘણું બધું ખબર પડી અને એમાં બી છે ને એમ હું તો એવું માનું કે ચાલવું એ સૌથી ઈઝી કરશ કસરતમાં ન કારણ કે એમાં કેવું કે એના માટે ખાસ સાધનોની જરૂર નહીં પડતી જેમકે જીમ કઈ પણ જેમ કે નજીક ના બગીચામાં છે ખુલ્લા મેદાનમાં અને અથવા કેહેવાય ને કે ઘરની આસપાસ પણ આપણે ચાલી શકીએ છે અને અ ઘણા લોકો છે એમાં પણ લિફ્ટનોો ઉપયોગ કરે છે. પણ આપણે જો આમ પોસિબલ હોય ને તો સીડીનો ઉપયોગ પણ આમ સારી કસરત બની શકે છે એમ કારણ કે કેવું કે આવી નાની તેઓ પણ લાંબા ગાળે મોટો ફાયદો આપે છે.
બિલકુલ શો અન્નાની તમે સાચી વાત કીધી હો તમે. મજા આવી ગઈ તમે એકદમ સાચું કીધું કે જો જીમના પૈસા ના હોય કેમ તમારે પૈસા બચાવ હોય થોડા તો તમે સાયકલિંગ કરીને પણ તમારું શરીર તંદુરસ્ત રહે ખાલી. હું એમને કહતો કે તમારું આખું શરીર તંદુરસ્ત રહે પણ તમારું કસરત તો થઈ જાય એક જાતની. એટલે ચાલે.
હમ્મ એ તો છે સાયકલિંગ તો કરવી જોઈએ અમારે તો અહિયાં બધા સવારે સિનિયર સિટીઝન્સ પણ અમારી સાઈડ તો છે ને નનેર આવેલી છે ને તો ખુલ્લો એરિયા ને તો બધા સિનિયર સિટીઝન્સ છે ને તમે જોઓ ને તો શહેરમાં તમને દેખાય કોઈ ચાલતું હોય કોઈ રોડ પર કસરત કરતું હોય કોઈ સાયકલિંગ કરતું હોય એટલે આમ જોઈને મજા આવે આપડે તો હવે કોલેજ ને નોકરી લીધે ટાઈમ ના મળે
શું વાત છે તમે કોલેજ અને નોકરી બધું એક સાથે જ કરો છો?
ના હું તો કોલેજ કરું છું આ તો મેં કીધું કે બીજા લોકો જ કરતા હોય એને ના વેડ પડે ને એમ
હા એજ ને શું તમે અને શું તમે, તમે સાયકલ
બોલો બોલો હલો
અને શું તમે ઘેડા લોકો જોડે તમે સાયકલિંગ કરવા જાઓ છો?
હા હું જઉં છું મારા એક ફ્રેન્ડ છે ને પંથ કરીને એમના ઘરે જ એમની મતલબ એ મોટા જ છે એમ ઘરડા છે સિનિયર સિટીઝન તેમની જોડ જોવુ. મારા અંકલ જેવા થાય એટલે મને સારું બને એમની જોડે
શું વાત છે આ તો ખુબ જ આમ સુંદર વાત કરી. શ તમારા ફ્રેન્ડ કેટલા ઘાઈ ઉમર ના હશે.
હા અવાજ આવે.
હલો હા તમે જેની જોડે સાયકલ ચલાવો છો ત્યાંની. આમ કેહેવાય કે આમ બોડી અને બધું તંદુરસ્ત રહેતું હશે ને તે પણ આમ તમારા જેવા જ આમ. કવાય ને કે ખાલી આમ ફરક એ જ હશે કે તમે છોકરી છો ને એ છોરા હશે પણ તેમનું. શરીર એકદમ તમારા કરતાં પણ તંદુરસ્ત થશે મારા ખ્યાલથી તો હા જોવા જઈએ ને કે એમ તેમના સિક્સ પેક્સ બી હશે એ ઉંમરે તો આમ શું કેવું તમારું.
ના એટલે કે એમ એવું છે કે મારા ખાસ મતલબ એ કેવું કે મને મારા. લ જ નહી પણ મારા ખાસ મિત્રો પણ થાય અરા ફેમિલી ફ્રેન્ડ પણ થાય. પણ એ સારા પણ છે પણ એમને કેવું કે ખાય છે ને. તો પણણ એમના શરીરમાં દેખાય નહિ. એ જીમ નહી જતા એટલા માટે એમને કઈ આળસ આવે. ઘણા બધા લોકો એ અમે સજેસ્ટ કર્યું છે કે તમે જીમ જાઓ ફરો પણ એ નહી જતા અને એમનું વેટ હજી પણ તમે જોઓ ને. તો હ સાહ કે એવું બહુ આમ પાત્ર છે. ખબર ન એમને સિક્સ પેકેટ તો કઈ નથી એવું.
પણ તમે. આમ કે તમે તો હમણાં એવું બોલતા હતા કે તે તમારા કરતા વધારે ઉંમરના જ છે અને તમેમ તેમની જોડે સાયકલિંગ પણ કરવા જાાવ છો તો તે ફિટ તો હશે ને તે.
એટલે ના એમણે કેવું કે હવે સાહીઠ વર્ષ પતી ગયા છે એટલે
હા ચલો ચલો વાંધો નહીિ આજે આ વિષય પર વાત કરીને ખુબ જ મજા આવી ગઈ તમારી જોડે મન તો
સાહજ ચ ભાઈ